એમ છે હું પણ મજામાં છું શું કરીતી હતી
કઈ નહી હું ટીવી જોતી હતી
હમ બસ બસ થોડી સ્ટડી કર રહી હતી તું શું કરતી હતી
હું મોબાઈલ વાપરતી હતી અને થોડા સોંગ સાંભળતી હતી
કયા ટાઈપ ના સોંગ ગમે છે તને
મને સોફ્ટ એન્ડ રોમેન્ટિક સોંગ્સ ગમે છે અને તને
ગાયક ઓલ સોંગ પણ સાંભળો છ
સરસ આજે કોલેજ ગયલીને
હા ગઈ હતી
આજે કોલેજમાં શું થયું
આજે લેક્ચર હતા અને એક અસઇનમેન્ટ પણ માલ્યું
અસાઇનમેન્ટ મુશ્કેલ છે
થોડું પણ છે પણ કરી લઈશ
હું પણ આજે અથાયિત કરતી હતી
કેમ ચાલે છે
હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરી છે
હું પણ રોજ થોડું વાચું છું
રોજ કેટલો ટાઈમ સ્ટડી કરતી છે તું
લગભન બે ત્રણ કલક તું
હું પણ આટલું જ કરતી છું
બહ સારું
કોલેજમાં નવા ફ્રેન્ડ બ ના તારા
હા થોડા ફ્રેન્ડ બના્યા છે
સારા છે એ લોકો
અમ હા ઘટા હેલ્પ ઘણા હેલ્પફુલ છે
એ તો સારી વાત છે
ફ્રી ટાઈમમાં શું કરે છે
મ્યુઝિક સાંભળું છું મવી જોઉં છું અને સોશિયલ મીડિયા વાપરું છું
મને પણ મૂવી જોઉં છું કોમેડી અને ફેમિલી મૂવીઝ
મને પણ કોમેડી મુવીઝ બહુ ગમે છે બિલકુલ સા પીઝ્ઝા એન્ડ પાાવભાજી તારો ટમળતી હ મને ડો પાણીપુરી નું નામ સાંભળતા જ ભૂખ લાગી જાય થોડી ઘણી તને કુકિંગ આવડે જ